પરેશ કુમાર કેમ છો?
મજા મજા બોલો બોલો
સરસ સરસ હવે આપણે વાત કરવી તી પોઝિટિવિટી વિશે,
બરાબર કરિએ
તો તમે શું જાણો છો જીટી વિશે પોઝિટિવ થિંકિંગ કો કે, પોઝિટિવ વિચાર કો
એક્ટિવિટી એટલે શું ખબર છે કે એ પકડી રાખવું એમ
બરાબર
બરાબર તો તમે શું જાણો છો તેના વિશે?
તેના વિશે તો સારો વિચારો એ પોઝિટિવ એમ
બરાબર
તમે માની લો કેવું વિચારો.
હુ
કે હું સવાર વેળા નથી ઉઠી શકતો,
હુ
તો તમારી નેગેટિવિટી કેવાય
સાચી વાત છે
તમે એવો ઉજાગર રહ્યો હું સવારે વેલા ઉઠી શકું છું અને ઉઠીશ
હમ
પઠી જૌ
બરાબર
તો તમાર પોઝિટિવિટી છે.
બરાબર
હમ્મ
સો ટકા સાચી વાત કહી, તમે
હા
પોઝિટિવિટી ની ચર્ચા કરીએ ને તો પહેલે થી જ આપણે જ્યારથી નાના હોઈએ, છીએ ને
બરાબર
ત્યારથી જ આપણી અંદર બે પ્રકારના વિચારો
બે પ્રકારના વિ છે, આવતા હોય છે. બરાબર કયા કયા
એક નેગેટિવ આપણે બાળક, તરીકે આપણને ખ્યાલ નથી હોતો કે કયો વિચાર સાચો એમ
હા એ એ ખરું બાળક
હું બાળક છું તો મને ખબર ના હોય ને કે આરું કોઈને આ મારવાથી વાગી જશે તો, ખ્યાલ ના હોયને એટલે કેવું થાય એવા સમય કે મને ખબર નથી અને મેં કોઈને માર્યું
હમ હમ એ એમી થાય.
બરાબર તો એના શું થયું એને વાગય્યું તો મને આમ કદાચ દયા આવી હોય કે નહી આવી હોય અથવા તો બીજું શું? હોય, કે મેંને મારું તો બા જેને મને આગળ મારેલું હતુ, અમે એનો બદલો લીધો એમ
હરામ
બરાબર એટલે શું થયું એ મારી એ મારી અંદર મેં એનો બદલો તો લીધો એને મને કોઈ એને ભૂલથી એને મ માર્યું તુ અને મેંનો બદલો લીધો
સાચી વાત છે.
જે વિચારો ઘર કરી ગયા એ કયા થઈ, ગયા નેગેટિવ
નવીટી
એટલે એમ કરતાં, કરતા માણસ ક્રિમિનલ સુધી પહોંચી જાય
હા ખરુ, ખરુ
બરાબર, એને જ્યાં સુધી સારો વિ
માણસ માણસ અમે ક્રિમિનલ હોતો, નથી પણ એને એના જે કેહેવાય, કે એની પરિસ્થિતિ
હમ્મ
પરિસ્થિતિ કઈક ઊભી થાય ભલે હાચી, થાય કે ખોટી થાય એમ
હમ, સાચી વાત
પરિસ્થિતિ, માણસને ક્રિમિનલ બનાવે આતંકવાદી આતંકવાદી હોતો, જ નથી
પણ પછી બીજું કેવું છે, કે આનું વાતાવરણ
હા
બરાબર એ વાતાવરણ પણ એવું જ મળે છે. અને સારા વિચાર વાળું મળતું જ નથી
હારે, પછી ના જ મળે ને
કારણ કે, એને શું અપનાવ્યું તુ પહેલેથી જ નેગેટિવિટી બરાબર એટલે એની અંદર પોઝિટિવિટી આવે જ નહી, એમ
હા, સાચી વાત અમે તમે જોવઓ ને તો આપણે જેલ હોય ને જેલ જેની, અંદર તમે જો એટલે તમે એટલે મીન્સ કે આપડે નહીં પણ જે લોકો એમ એમને સુધારવાના ઘણા બધા પ્રયોગો ચાલુ હોય છે એમ
બરાબર
હ પણ નાનું બાળક જતું માની લો કે અઢાર વર્ષ પહેલા કોઈ ગુ પુલ થી કે સાબિત થઈ ગ જેલમાં જ ગયા
હા-
પછી એને અલગ અલગ શિક્ષણ આપવામાં આવતું હોય ત્યાં
બરાબર
ભવિષ્યમાં માં આવું ગુનો ના કરે એમ
હમ હમ સો ટકા
હમ અમુક કોર્સ આવતા હોય છે. અમુક જેલની અંદર સિસ્ટમ હોય છે અમુક બારથી ટાયબ આઇને કરતા હોય છે.
બરાબર
હાલજી, કરુ કર્યું પણ હ હવે પછી. ના થાય એમ
હા, સો ટકા સાચી વાત છે. પરંતુ જો એ વ્યક્તિ જે, તે વ્યક્તિ બે બે વિચારમાંથી નીકળતો હોય પણ એને જો સારુ, એવું વાતાવરણ પેલાથી, મળી જાય પોઝિટિવિટી વાળુ તો એ બાળક ક્યાંય સારી જગ્યાએ સારી પોસ્ટ પર પહોંચી શકે છે. એમ
હા, એ તો સાચી વાત છે. પહોચી શકે
ધ્યાન કોણ રાખે ખબર છે. નાનપણમાં એના મા બાપ રાખે
હ રાખવું જ જોઈએ.
હા અને રાખવું જોઈએ અને મોટા થયા પછી પોઝિટિવિટી લાવવાનું કામ હવે એનું પોતાનું છે.
બરાબર સમજી ગયા.
કારણ કે એના મા બાપ ક્યાં સુધી એને મદદ કરે અને સાત આઠ કેમ ભણી દે ને ત્યાં સુધી એને સમજાવે અમુક વળી અત્યાર મા બાપ દસ સુધી પણ સમજાવે
હા હા બરાબર
ધોરણ સુધી અમુક સમજાવતા રે પણ પછી તો એની જાતે એને આગળ વધવાનું હોય છે. એમ
બરાબર હા એ તો એવું હોય એના પગ ઉપર નિર્ભર થાય એટલે પછી
પણ એને જો દરેક જગ્યાએ પોઝિટિવ અને નેગેટિવ બંને વસ્તુને સામે મળવાની છે.
હમ હમ
બરાબર જો એ નેગેટિવિટી ધ્યાનમાં લઈને ચાલશે ને તો એની અંદર નેગેટિવિ વિચાર આવતો વાર નઈ લાગે
લાગી શકે
બરાબર અને જો એ ધ્યાન ધ્યાન રાખીને આગળ વધશે ને પોઝિટિવ જ વિચારો નો સામનો કરશે પોઝિટિવ ાર જ લેશે અને પોઝિટિવ લોકો જોડે બેસશે
બરાબર
તો એની અંદર પોઝિટિવિટી જલ્દી આવશે આમ
બરાબર મને કે હાલ તમે વાત કરો છો તો તમારા ઘરના બધા સાંભળતા હશે ને
આ સંભળમ કેમ ન એ
બરાબર હવે એમને કદાચ બખોડો લાગે તો પછી નેગેટિવિટી કહેવાય
એમને જેવું આપ આપણે પોઝિટિવ વાતો કરતા હોય એમને એવ લાગે આ બધું નેગેટિવ છે એમ
હા કે આવું તો ના કરવું જોઈએને આમ છે એમ કેમ છે ને એવું
હમ
બરા બધાને
એમાં એમાં હા એમાં પાસે બીજી વાત છે જ બોલવા પૈસા હોયને તો પછી તમારું બોલેલું મીઠું લાગે કે ફલે બગતા પણ પૈસા આવશે
ા આવી વાત છે અને પેલું જો એમને એમ બોલવાનું હોય ને તો કે આ મેલોન ટન્ટો એમ
હવે ક્યારે ઊું કે મને ઊંઘા આવેય છે
હમ સાચી વાત છે.
મને થોડુંક એવું લાગ્યું કે વાતોની અંદર આ આપની એક્સપ્રેેશન હોઈન
હમ હમ
પેમેન્ટ વધારે આવતું હોય છે જેમ કે હશું હ એ રીતના એમ ભાવથી બોલવું એમ કે મે એક વિડીયો એવું જોયો હતો કે તમે વાંધ પુસ્તક વાંચશો ને તો એનું કઈ નઈ મળે એમ
બરાબર
મા લો કે તમે જો કોઈ થયા નહી- વિષય નથી એમ તમે ફક્ત ને ફક્ત તો ચોપડીઓ જોઈ વાંધી નાખો સામસામેી
બરાબર
તો કઈ નહી મળે
એટલે એ વોટો રિજેક્શન થઇ જાય
હા એટલે હું પેલામ જોવાનુંમ કે ભાઈ આ શું કવાને એમ કે ભાઈ સન ફોરું ક
હા હા હા વાત સાચી છે સાચી વાત છે એટલે હું અહં ટોટલ અ ટોટલ એક્સપ્રેશન સાથે ટોટલ વે ઓફ લાાઈફ મતલબ સાથે તમે થોડ થોડું થિંકિંગ સાથે વાતચીત કરો તો મૂલ સારું એવું થતું હોય છે અ પોઝિટિવિટી એટલે શું ખબર છે હું મારી દ્રષ્ટિ એ કહું ને પોઝિટિવિટી એટલે
બરાબર બોલો બોલું તમારી દ્રષ્ટિએ
પર જ વિશ્વાસ
હા એ બી છે
પોતાના ઉપર વિશ્વાસ નથી કે હું આ કાર્યક કરી શકતો નથી તો એ નેગેટિવિટી છે ને
બરાબ સાચી વાત છે
બરાબર તો કોઈ પણ એને બરાબર ને તો પોઝિટિવિટી એટલે શું પોતાના ઉપર જ વિશ્વાસ હોવો જોઈએ કે હું આ કાર્ય કરી શકું છું અને કરી શકી છે
અને થશે આખા
બરાબર તો આવી રીતની એક થિંકિંગ રહેલું છે આ થિંકિંગ હોય ને એને પોઝિટિવિટી કહેવાય એમ
બરાબર છે એમાં એમાં જરાય ખોટું નથી
બરાબર અમે આખું લેક્ચર નિસર્ગને આ લેક્ચર આપેલું છે મેં પોઝિટિવિટી
બજાર પણ
કે પોઝિટિવિટી રાખવી આવી રીતે આવી રીતે રાખવી પડે એમ
એ તો એમ તો એવું હશે કે હું તો જેલમાંથી છુટી હોઉ
હ સાચી વાત છે.
મે હા હા મેનેસે કોલ કરેલો તું ક્યાં ફાવ કે તું તને અહિયાં ફાવે છે કે, પાટણ મને કે ના કા કે મણા કે અહં મજા આઈ જાય છે કે એ બીધું મેં તું આ જેલમાં જ છૂટી હો મને ક રમવા ના મળે તું મને બધું કતો હતો મને
હમ હમ પણ હવે કેવું છે ભાઈ કે સ્ટડી તો જરૂરી છે અત્યારે હવે સમજી લો કે હું તમને ખાલી એક વાત ું કે મેં એમને બીજા ધોરણ માં ઇંગ્લિશ વાંચતા શીખવાડ્યું સાહેબ
બરાબર
કોઈની તાકાત નહીિ બીજા ધોરણો છોકર ઇંગ્િશ બોલી શકે ને વાંચ છે મતલબ વાંચી શકે એમ
હમ ના તમારી સ્કૂલ બી એવી છે સ્કૂલ માં બી શીખડ આવે નેમ
નહી એ તો ખાલી એ તો કેવય એ તો એ બી સડી જ આવે ભાઈ
પણ તમારા સ્કૂલમાં વધારે પુસ્તકો ને એવ બધું છે હવે અમારે તો અયા ભણવાનુંઈ ઠેકાણું જ નથી હ એક સ્લીટ આપી છે
હા એ વાત સાચી ગામડામાં એવું રેવાનું અને પ્રાાઈવેટ શિક્ષણ એટલે ફરક પડે એમ
હમ ફરક તો પડ છે
પણ શું છે ભાઈ કે જ્ઞાન મતલબ અંગ્રેજી હજુ કોઈ એને વાંચવાનું કેવું કશું આવતું નહી. નોર્મલ કેવા શબ્દો હોય એમને એમ શબ્દો હોય હવે હું તો દસમાં ધોરણ. હા હું તો દસમા ધોરણ નું અંગ્રેજી શીખવાડું કે એટલે વાંચ ચલ કેમ ના આવડે અને સાહેબ આવડે જ દસમા ધોરણ નું પણ આવડે એમ પલે થોડી વાર લાગે એમ તો બીજા ધોરણ માં ઇંગ્લિશ શીખવું તો એની પોઝિટિવિટી એને
હા પોઝિટિવિટી એ છે સાચી વાત જ છે
બરાબર અને બીજી વસ્તુ એને એ પછી આવું બધું મેં શીખવાડ્યું એને ના જ કેને એટલા માટે તમારી જોડે ચર્ચા કરી એમ
ના બરાબર છે કરવી જ જોઈએ ચર્ચા
બધું શું કે બીજું એમને એને હું બધું શીખવાડતો હોં એમને અમે ચર્ચા કરતો કા તો કામ પણ કરાવતો બધા છોકરા અત્યારે આજે આજે આમ ટેલેન્ટેડ થઈ ગયા અહિયાયા આ પછી
હા ખણી
કામકાજ થી લઈને હવે જો હવેને શું બીજા ધોરણ માં ઇંગ્લિશ શીખવાડય્યું. હવે એને પેલા થોડા ઈંગ્લિશ શીખવાડવાનું
બરાબર પેલા ગુજરાતી વાંચતા સી બરો અચ્છા બરાબર
ગુજરાતી એ રીતે બેન શીખવાડ છે એ આપડે નહી શીખવાડવાનું
હમ્મ હમ્મ
બરાબર ગુજરાતી જાતે શીખશે એને અને બેન શીખવાડશે એને શીખવાડવું હોય તો બાકી હું એને ઈંગ્લિશ શીખવાડવાનું છું.
અને શીખડાવું જોઈએ
હે,
અને સિખડાવું જ જોઈએ.
હા એટલે એને એની અંદર પોઝિટિવિટી ભરાણી આજે નિષ્ઠા હજુ થોડી નાની છે
હા બરાબર બરાબર
એને વધારે નઈ પણ બે થી પાંચ ટકા ફરક અહિયાં પડી ગયો
હા હા પડે એનું શું પેલું એકદમ સ્વતંત્ર હતું પેલું રાજા શાહી હતી
રાજા સાાહી હતી
અહીંયા હવે શું થોડુંક જેલમાં પુરાય છે એટલે બકરી ડબામાં પુરાય આપડે ગુજરાતીમાં કેવત છે
હ હ સો ટકા વાત સાચી છે
બકરી ડબ્બામાં પુરાણી છે
બોલો બોલે બીજું કો આ સાથે આપડું વચે લગભગ પૂરું થાય છે